મહત્
હું એ પણ મજામાં છું તું તો શું કરે છે
કઈ નહી નહાઈ ધોઈ ને બેસી છું તું બતા
હા મેં પણ બેસેલી છ હોમવર્ક કરતી છું
હ. ઓર બતાવ
હા તું બધા તારા ઘરના કામ આમ થઇ ગયું છે.
હા મારા ઘરે ના કામ આમ થઈ ગયા છે.
વરસાદ બહુત થાય ને.
હા યાર બહુ વરસાદ થાય એટલે તો મેં આજે કોલેજ પણ નથી ગયલી
હા બહ વરસાદ થાય
હમ્મ
ચાલ તો કઈ ફરવા ચાલીય વરસાદ માં
હા ચાલ
અરે દમન જમન વિચારું છું.
હા વરસાદમાં જઈએ તો બહ મજા આવે
હા બહુ મજા આવશે એટલે તો કું છું ચાલ
ચાલ બધાને ભેગા કર તો જઈએ આપડે
હા બધાને કેવું પડશે કોઈ હા પાડશે અને કોઈ ના પણ પાડશે
હા એ તો સે.
મારા ત્યાં બહુ વરસાદ પડે છે.
મારા ન પણ.
અરે મારી નાની નું અવાજ આવી છે તને હા એ ભણવામાં કઈ નહી કે એ એ રડે છે એને પપ્પા ભણાવે છે તો પણ નહી ભણે
હા લટકી જ હોય છે ને
હા બહ પરેશાન કરે છે મને
હર શું બતાવ કોલેજમાં આજે નની ગઈ ગેલી ને.
નહી ગેલી કેમ કે બહુ વરસાદ પડતું હતું અને અને મને લાગ્યું છુટી આપશે પણ છુી પણ નથી આપ્યું એટલે નહી ગેલી
હ સારું તો.
હોમવર્ક પણ બહ વધુ છે તો જવાનું મન પણ નથી થતું કાલે પણ વિચાર સુ કે જાઓ કે નઈ જાઓ
હમ્મ ઠીક છે તો કાલ જા જાવાના
હા જોઈશું
ઓર બતાવ
હ તું બતાવ જામમાં શું બનાઈ
જમામા બન્યું છે સોયાબીન અંડા આલુ ની ચવાળ સબજી
ઓ કોણ બનાવ્યું છે?
મારી નાની બનાવેલી છે.
કેમ તું નથી બનાવતી
નથી હું તો ઘરના કામ કરતી હતી એટ માટે હું નથી બનવી
નાની આવી ગઈ તો આરામ છે ને તને
હા બહ આરામ છે
મને પણ આરામ છે મારી નાની આવી ગઈ છે
હા મોટી બહેન પણ આવી ગઈ ને તો બધા કામ કરી લે છે
તારી મોટી બહેન એવી છે
હા મોટી બેહેન આવી છે હવે
ઓહ સારું કઈ ગુડ ન્યૂઝ ન્યુઝ છે કઈ
હા ગુડ ન્યુઝ છે એટલા માટે તો આવે ડિલિવરી માટે
ઓહ મીઠાઈ મને ખાવડાવજે.
હા હા ખ થ
ઓર શું બોલું હ મને પણ પ્લાન્ટ લાવવાનું હત હતું મારે ઘરે
હા તો ચાલજ મારી સાથે
તારા ઘરે બહુ બધા છે ને
હા મારા ઘરે તો બહુ બધા છે અલગ અલગ પ્લાન્ટ છે
એલોવેરા જોઈએ મને
હા તો એલા મારા ઘરે થી લઈ લઈજ
કારાગરી કેટલા મોટું છે મોટું છે કે નાલનું
હા મોટલું છે બે બેમાં છે બેમાં છે થોડું થોડુંક તો એક તો ડલેે તો ઉગી બ
જડથી કાઢી લેવાનું ને
હા હા.
એક લાવીએ તો બધામાં ફેલાય તો સારું
હા હા બહ નવ નવું પ્લાન છે માંરા ઘરે લઈ જ
હા હા એજ વિચાર કરું કેમ કે હમણાં બારીશ છે ને તો સારું લાગે એમ. પાલાટ જોવામાં પણ હરિયાલી જેવું
હ વરસાદ તો રંગ બિરંગા હારા ભરા ને તો સારું લાગે ને એટલું સારું લાગી છે.
હા મેં જોયું તારું બાલ્કની એટલે મને સારું લાગતું હતું.
પડે વરસાદ પડે એટલા માટે
તો તારી નાની બહેન ક્યાં છે?
કાલે તું હત આપેલી ખડામાં
શું આપે છે એમનામાં?
કેળાના ખાતર એ અમને જરૂર જ પડે ને
કેવી રીતે આપે??
એલા નછી
શું કરીને મતલબ?
મિક્ર મશીનને મિક્ચરમાં માં પીસી ને લગી દઉ બધા ચમચથી ખોદી ખોદીને
એ મતલબ મિક્સર મશીનમાં પેલા પીસ લેવાનું ને?
હા પછી મીને થોડું ગાડીને મીઠું નાખી દેવાનું
હા.
હા એ લોકોને કેલ્શિયમને એ લોકોને કેલ્શિયમ ની જરૂર પડે ને
હા એ તો બરાબર છે.
મારા ખાતર લેવાનું છે. તું પણ લઈ જજે.
હા હા ચાલજે મારી સાથે મને પણ લાવવાનું છે પ્લાન્ટ બહુ વધુ એટલે
હમ. હા બહુ વરસાદ થાય ને એટલા માટે
હા હા શું કેતી હતી?
તારી નાની નાની બેન છે ને?
હા હા.
આવેલી ને શું શું કરે?
કઈ નઈ એ એને જોબ ચાલે છે સારું છે. જોબ વોબ કરે છે હમણાં તો ઘરે નઈ મળે એ તું વાત કરાવીશ.
ઘુમવાના માટે પણ ગયને
ફરવા માટે ગયેલી હતી સાપુતારા અરે એકલા એકલા ગયેલી મને પૂછી પણ નથી એને પૂછવું તો જોઈએ હતું ને
અને જવું જોઈએ ને
અરે ખબર નથી પડ્યું ને મને બોલીને નથી ગયેલી એ એકલે જ ગયેલી.
સાથે હતી એટલા માટે
હા એટલે કંપની વાળા સાથે લઇ ગયા છે એટલે
હમ.
કઈ નઈ સાપુતારા તો મને પણ જવાનું હતું.
એક બ પડીથી કેજ મોટી .
ટાઈમ મલે તો જઈશ.
તું વટો ભણવાનું શું છે ભણશે કે નહી ભણશે આગળ
ની ભણે સાદી
કેમ લગ્ન થશે તારું
હા લગ્ન થાવાના છે.
તારું પર લગ્ન પ્રોબ્લમ છે એક મારી ફ્રેન્ડ છે એનું પણ લગ્ન નું પ્રોબ્લેમ છે એટલે એ પણ નથી ભણતી.
તુ કરે છે ને આટલા થી મારા પણ થવાના છે.
હા તું વિથ તું જ છે ને એટલે એટલે
હમ્મ
હે જો મારી નાલ્લી બોલે છે કોણા થી વાત કરે છે.
હમ્મ
એનાથી વાત કરે છે તું બોલ બોલ તો અલીના બોલ કેમ છે.
જો એનું અવાજ સાંભળ્યું તને તું એ બોલે છે જામા મજામાં હા એ પણ મજામાં બોલે છે.
હમ્મ
અરે યાર બઉ બોલે જો હમણાં પણ મારું ક બાલ્કની માં કવાટ રાખેલું છે ને બૂક વગેરે એ પણ ખોલતી છ અને લેવા માટે કઈ ના કઈ ઊભેલી જ છે. એનું બસ ચલે મારું બધું લઈ લે અને તને ખબર છે મને બો મારે છે. હસ્તીજ છે હમણાં. મને બોલે છે શું કે હું કોલકાતા થી આઈવી છું મને ઈંગ્લિશ આવડે ગુજરાતી, હિન્દી ની આવડે.
વાડીદે
હવે આ શીખડાવી એને ઘમણ બહુ છે યાર એટલે નહી શીખડાવું.
કોલકાતા ને છે ને એટલે હા હા હોશિયારી મારે
તું બોલ મને બંગાળી શીખા ગુજરાતી સીખા
અરે એ તો નઈ શીખાડશે એના પપ્પા છે કંઈક કોઈ કોઈ વર્ડ મને શીખડાવે છે.
હા એને પપ્પા શીખે છે શીખવાડ
હા એના પપ્પા થી જ શીખી લેવા મે એના પપ પા સારું બંગાડી બોલે છે.
આણ પતાવ તાને
હા હમણાં તો મને શરદી થવાનું છે યાર તને ખબર છે મને શરદી થવા ને કેમ કે વરસાદ આટલું પડે છે ને તો મને લાગે છે મેં બીમાર પડવાની
તે પણ
તને પણ હા તું તો બહ વધુ તું તો મારા કરતા વધારે કામ કરે છે તો તને તો થશે જ.
હા ઘર ના બધા ના કપડા ધોવું નહી એટલા માટે ગલામ હણા સાલગે
હા એકદમ બોરિંગ કામ મને એજ લાગે છે કપડા ધોવાનું.
મને તો બહ મજા આવે.
તું કેવી રીતે કરે યાર કે કેટલા બધાને સાંભળું છું મુ. મોડા કે-કે કપડાં ધોવા મજા આવે મને તો જરાય નહીં ગમે મારું કપડાં પણ ધોવા મને ગમે નહીં.
ન નહી મેં તો ધો મને મજા આવવાનું છે શું કરવાનું.
હા હા કોઈ કોઈ ને જમવાને બર્તન આપે તો ધોઈ લોઉ પછી પોછા મારવાનું છે તો એ કરી લો બીજું કામ મારે એનાથી ની થાય.
બ હ કંટાલો આવે પાણી ન આવે ને આવી તો વરસાદ ધ થાય તો ફણી
હા હમણાં તો મજા આવે છે કેમ કે વરસાદ પડતું જ છે એટલે તો પાણી પણ નળમાં આવે છે.
મોસમ છે.
હા એટલે સારું લાગે
હતી ને એટલા
હા હા હા
હમ અ થયું તો બો વધારે ચોવીસ કલાક થાય
હા બરાબર વધારે થાય તો પ્રોબ્લેમ ની થાય તો પ્રોબ્લેમ એમાં પ્રોબ્લેમ જ છે. ચાલ તો ઠીક છે પછી વાત કરું
હા થીક છે.
હમ બાય